હલો અવાજ આવે છે મારો
હ મને પણ આવે છે તમામારો અવાજ કમ્પ્લેટ
તો આજે આપણેે છેના વિશે વાત કરીશું.
આજે આપડે એમ વિચારીએ કે જો આપણને બને એક જ દિવસ માટે વડાપ્રધાન બનવાની જો આપડે મોકો આપે તો આપડે શું કરી શકીએ આપડા માં
તો તો મજા જ આવી જાય
આપડે શું શું મખ કરી શકીએ. કારણ કે આપડે ભારત દેશમાં એટલી બધી તકલીફો છે ને કે એને આપણેે કેવી રીતના એને આપણે હલ કરીએ. એના ઉપર આપડે થોડી વાતો કરીએ.
હા એ તો છે સૌથી પેલા તો આપડેને આપડા દુશ્મન દેશો ઉપર દુશ્મન દેશો ઉપર હુમલો કરીને એમને નીચે જ કરી નાખું સૌથી પેલા પછી ઘર તો હુમલો કરે તો તમારે જોવા
હવે પણ કે આપડા પણ કરવાના જ છે ને હવે આપડા માતા પિતા માધા આપડે. અહીં જ છે બરાબર અને આપડ હુમલો કરયોને આપડા જ પરિવારને ક્યાંય પણ એનું શું એટલે એ પણ વિચારું જોઈએ ને
હા પણ હું તો એક જ દિવસ માટે બનવાનો છું ને બીજા દિવસે જ પછી પાછું મોદીજીને જો
હા આપડે આજે જ ને જો એમને પણ નાખ્યું ને આજ આજ કરી દે તો ભાઈ એ તો આપણે વિચારવું જોઈએ. ભલે આજે આપડે વડાપધ બની ગયા. એ પછી કાલે તો આપડા ઉપર બોમ્બ ફેંકશ તો આપડે શું કરવાના કાલ આપડે છીએ તો ખરા જ ને
હા એ તો છે. હમ તો જો હું વડાપ્રધાન બની જાઉં ને તો સૌથી પહેલા આપડે ગરીબી ન જે છે ને સરકારની જે યોજનાઓ એમાં થોડુંક સરળતા કરાવીદો સરકારી કામો માં બધામાં કારણ કે વચ્ચે હમણાં મારા જોડે જ કેવો કેસ બન્યો કે અને ઘણા જોડા ઘણા બધા જોડ બનતો હોય છે. કે પ પોતાના નામમાં પપ્પાની નામની પાસે ભાઈ કે કુમાર હોય કે પટેલ હોય આગળ હોય કે પાછળ હો એ બધું નડતું હોય છે. બરોબર નામમાં અને અઢાર વર્ષ થઇ ગયા હોય છે. તો પછી એમાં એવું થાય છે કે હવે મારે જે એવું હતું મારા પપ્પા ના નામમાં પાછળ ભાઈ હતું કુમાર કરાવું હતું તો એના માટે હું ગયો ને તો એમને એમ કું કચેરી વાળા જે મામલતદાર ની ફીસ‌ હોય ને એમાં તો એમને એમ કીધું કે તમારે આધાર કાર્ડમાં સુધારવા માટે ચૂંટણી કાર્ડ ન જરૂર પડે અને ચૂંટણી કાર્ડ કટાવવું હોય પછી ચૂંટણી કાર્ડ કટાવાનું ક્યું તો ચુંટણી કાર્ડ કટાવવું હોય તો એમાં તમને આધાર કાર્ડ ની જવું પડે એટલે નામ તો આધાર કાર્ડ પ્રમાણે
એટલા માટે આવી રીતે કેટલા ખોટા જે નિયમો છે ને મારે એ જ સૌથી પેલા હું સુધારવા માંગુ છું કે આવી રીતે સુધાર દવ ને
પાછું એવું પણ હોય છે કે જો ખાલી અડધું નામ હોય આપડું નામ હોય એ પાછળ અટક હોય ફાધર નું નામ ના હોય તો પછી એક જ લાઈનમાં કરવું હોય ખાલી તો પણ આપણે આધાર કાર્ડ કે બધું આપવું પડે છે. અને આધા કઈ અપડેડ કરવું હોય તો પાન કાર્ડ કેમ બધું આપવું પડે છે એ તો હવે ખાલી એક જ હમ આમદમ કમ્પ્લેટ જ હોય ખાલી એક જ લાઈન ગર માટે બધું માંગતા હોય તો એ બધું ઓટોમેટિક થવું જોએ એના માટે થોડું વેચાણ કરવાની જરૂર છે જો આપણે વડાપ્રધાન બની તો એ આખે આખું બધું ઓટોમેટિક થઈ જાય અની એમ પાછું હોય ને એમને એમ જ કોઈની જરૂરત નથી કારણ કે અત બધું ઓનલાઈન થઈ ગયું છે. કોમ્પ્યુટરને એક્સેસ આપી દઈએ એધું ઓટોમેટિક થવાનું ને
હા એ તો છે અને આપડે આમાં એવો એક નિયમ પણ બનાવી દઈશ કે આમાં જયારે બાળક નો જન્મ થાય ને એ વખતે જે નામ લખાવે ને એ જ નામ છે છેલ્લે સુધી એને ચાલશે પછી એના બધા જ પુરાવ પુરાવ જે નવા બનતા આવે જેમ કે આધાર કાર્ડ બને ચૂટણી કાર્ડ બને એલસી બને પછી આવી રીતે ડ્રાઈવિંગ લાયસન્સ બને આ બધું જે બને ને એ બધું ખાલી એક જન્મ ના દાખલા ઉપરથી બને એટલે જે જન્મના દાખલામાં જે પ્રમાણે નામ હોય પછી જન્મ તારીખ હોય એ બધું જે પ્રમાણે જન્મના દાખલામાં લખાવ્યું હોય ને એવું જ આવું જોવુ એટલે આવી રીતે કોઈ પ્રોબ્લેમ આપણને રજ નહી જોવા જઈએ ન તો.
હા એના કરતા આપડે એમ જ કરીયએ કે હેન આપડા જન્મી એટલે એક જ કાર્ડ બને ધારો કે આધાર કાર્ડ બન્યું તો આપડું આધાર જ છે ને. આ તો આપડો આધાર આ એની અંદર બ બધી જ વસ્તુ આવી જવી જોઈએ એમ. ખાલી એવું હોય કે જેના મતલબ બતાવે કે ભાઈ આપડું જો ચોડ કાઢે ત બતાવું જોવા. કે ભાઈ આ વાટ આપી શકે તેનું કોઈક નંબર હોવો જોઈએ એ આધાર કાર્ડ ની અંદર જ જોવા જોઈએ. બધું એને ઓટોમેટિક ખાલી એક જ કાર્ડ હોવું જોએ તો કેમ માથા માથાકુટે જ ન સા જવાની જરૂર ના હોય કઈ બધું હવેને ઓનલાઈન થઈ ગયું. હવે ધારોકે આઈસનીગ કાર્ડ હે તો આપડું આધાર કાર્ડ નાખે તો એને બતાવે કે ભઈ આને એસન મળેશે નહી મળે બસ. પાન કાર્ડ હોય તો પાન કાર્ડમાં પાન કારડ ની શું જરૂર એ આધાર કાર્ડ સાથે લિંક જ કરવું મળે છે ને એને. તોમાં પછી એક આધારકાર્ડ જ આપો ને તઈની. પણ આધાર કાડ મને બતાવી દે કે અમ પછી આની આવક એટલી છે, આની આવક એટલી છે તો કે માથાકૂટ જ ના થાય ને.
હા એ વાત સાચી એક જ કાર્ડ બનાવે એટલે સૌથી પેલા તો તો તો પછી આપડે આ રીતે વધારાના કાડ જ બધા કાઢી નાખવા પડે. નાખવાનો નિયમ લાગુ કરી દેવો પડે. કે ખાલી એક આધાર કાર્ડ જ કામ આવશે પછી જે આ રેસ કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂટણી કાર્ડ છે એ બધા જમાંથી એકે કામ ના આવે.
એકે જે પુરાવા હોય તે એકે કામ ના આવે ખાલી એક આધારકાર્ડ હોવું જોઈએ. જે બતાવી ને એમાં પણ જે પહેલી વાર બનાવડાવ્યું હોય ને એ પ્રમાણે જ હોવું જોઈએ. એમાં પણ કોઈ સુધારો વધારો ના થાય એ એવો જો નિયમ હોય ને તો પછી આ લોકોને આવી રીતે સરકારી કામો માંથી કેટલી ઝંઝટ માથી દૂર થઈ જાય બધી. નહી તો કેટલી લાંબી લાાઈનો હોય છે રોજની રોજ.
અને પછી આપણે હજી એક કરવાની જરૂર છે. જે સરકારી નોકરીમાં જે પગાર ઊંચા છે ને સરકારી નોકરી, પ્રાાઈવેટ નોકરી બધામાં પગાર સરખા જોવા જોઈએ. તો એને આજે સર સરકારી નોકરી લોકો છે ને બધા કામ નથી કરતા. આમ હરામીઓને એમને એટલું બધ જોર આવતું હોય છે ને. એ ખાય નવરા બેઠા હોય છે નવરા બેઠા હોય તોય આપણું કામ નથી કરી આપતા. એયું પણ કામ હોય આધાર કાર્ડ હોય કોઈ પણ કાર્ડ હોય એમ.
હા મારે જ જન્મના દાખલામાં સુધારો કરાવો હતો ને તો ત્યાં તેની ઓફિસ દસ વાગે ખુલે બરોબર? અને ઓફિસ માંથી કોઈ જે વેલા કોઈ આવે ની ત્યાં પટાવાળ પણ તો પટ્ટાવાળ પણ લેટ જ આવે. અને એ હવે ઓફિસ મામલતદાર ની દસ વાગે ખોલવાની હોય ને તો એની જગ્યા સાડા દસે ખુલા અને લોકો લાઈન કરવાનું કેટલા વાગ્યાથી ચાલુ કરતા હશે અંદાજો હશે તમને?
એ સવારથી આવી જતા આય ગેમ બધું અર્જન્ટ કરવાનું હોય તો શું કરે પછી.
હા એજ ને સવાર છે હું જ પોતે ગયો હતો એક વાર તો એ વખતે ને સવારે લોકો સાડા છ આવીને બેઠા તા બરોબર એક ભાઈ બેઠા તા સાડા છ આવીને. અને એમને કાક જન્મનો દાખલો હતો બે હાજાર પંદર પહેલાનો સુતારવાનું હત તો એ દાખલો સુતાારવાનો તો એ સવારે સાડા છ આવીમ બેઠા હતા સાડા છ થી સાડા સાત આઠ નવ દસ અને છે કે અગિયાર વાગે ઓફિસ ખોલી સાડા દસે ના ખુલીને અગિયાર વાગે ખુલી છે અને અગયાર વાગે ખુલી ને એટલે એમને હોફીસ વાળા એમ કીધું કે હમણાં એને બે હાજાર પંદર પહેલાના જેના જન્મ ના દાખલાને એમ પંદર દિવસ પછી આવવાનો ઓર્ડર છે પંદર દિવસ પછી તમારા એમાં કોઈ સુધારો થશે ત્યાં સુધી કોઈ સુધારો થશે નહી તો હવે છેક સવારે સાડા છ થી આવી બેઠા તા
તકલીફ છે ને પણ હા એટલે આનામાં એક એનો ઉપાય થાય કે જે એ દેશ ની અંદર નથી કે બધાને સરખા જ પૈસા મળે છે મજૂરી કરે એને કલાક ની ઉપર જ પૈસા જોવે જીમ મજૂરી કરે પૈસા મળે તો જે આ બધા આપડ ભારત જેના જેમ બધા આરા બેસી છે ને એવું ના થાય મ નરા બેઠા બગા મળી જાય
અને સરકાર ના પૈસા પણ આમાં બચે નહી તોર પછી અને આજે કેટલીક શિષ્યવૃતિ જે ને એવું બધું હોય છે તો એનો પણ લોકોને બધા ગેરલાભ ઉઠાવતા હોય છે તો એ પણ ના ઉઠાવે એવા પણ નિયમો આપડે
તો પણ એવું થઇ જાય છે વાત સાચી છે તમારી
હવે કેટલાક લોકોને ક્યાક વીસ પચીસ લાખ આવક હોય બરોબર પસે અને તો પણ એમના આવકના દાખલામાં એક લાખ આવક લખાવી હો તો લખાવી દે અને એ આવક પણ ચાલી જાય છે અને એમને શિષ્યવૃત્તિ પણ મળે છે એ બધું થાય છે જયારે કેટલાક ને જેમને આવક ખરેખર ઓછી હોય છે ને ને એ આવી રીતે ફોર્મ ભરે છે એમને ક્યારેક ક્યારેક શિષ્યવૃતિ આવતી પણ નથી હોતી
હા બાછી એમને જ તકલીફ એને નથી નથી મળતીને જેને તકલીફ નથી એને મળી જાય છે
હા અને પછી જેમને મળે છે એ શિષ્યવૃતિ નું બગાડે છે કરે છે અને પૈસા જ બગાડે છે એવું નથી કે એ પૈસા બચાવતા હોય એવું પણ નથી નથી કરતા હવે અરા જે કોલેજમાં એક એવો વિદ્યાર્થી છે મારો ફ્રેન્ડ જ છે જોવા જઈએ તો
હા એ તો છે
સિઓરેથી અપડાઉન કરે છે તો એ રોજ ઇકો ગાડીમાં અપડાઉન કરે છે પૈસા આપીને રોજના સો થી દોઢસો રૂપિયા થાય અને આવાનંદ જવાન અલગ અલગ તો હવે તો એ એટલા પૈસા ખર્ચી શકે છે અને તો એને સબસીડી પણ આયા તલબ સ્કોલરશીપ પણ આવી છે અને સ્કોલરશીપ પણ વાપરી અને બોલો તો હવે એટલા પૈસા હોવા છતાં એને સ્કોલરશીપ મળે તો એ વાત ખોટી છે એને સ્કોલરશીપ ના મળી જોઈએ આમ ખરખરકરતા
લેજ ને પણ અંદર હવે જો આપડે બધીમાં ને એંકની અંદર અને પાન કાર્ડ બધામાં આધાર કાર્ડ એંક હોય તો આધાર કાર્ડ બતાવ જોઈએ એમ કે ભાઈ આનું મ વધાર છે અને આપડે જે માછું આ એશ બધી નું ફોર્મ ભરી અમે આધાર કાર્ડ આપીએ જ છીએ એમને અમ તો મત આવતું જશે ને કે આનો પગાર વધારે છે આનો ઓછો છે તો પછી એવું કેમ નથી કરતા કેમ પકડતા નથી કે આ બધું સરકારની જ ભોલો છે બધી એટલે આ બધુ આપડે એક દિવસ જો થતું હોય તો આપડે કરી જ નાખીએ
હા એતો છે જો આ બધું આપડે એક દિવસમાં કરી નાખીએ ને તો તો મેન સર કારના જે નિયમો ને બધા છે ને આવી રીતે સરકારી નિયમો તો એમાં જ એક તો સૌથી મોટ મોટો સુધારો લાવવાની જરૂર છે જેથી લોકો ગેરફાયદો ઉપાડે છે ને તો એ ગેરફાયદો પડે નહી કારણ કે હવે ઘણા ઓપન કેટેગરી વાળા વ્યક્તિઓ પણ એવું નથી હોતું કે અ મીર જ હોય તો એમને શિષ્યવૃતિ નથી મળતી અને એ એસટી વાળા કરોડ પતિ તો એમને વૃતી મળતી હોય છે.
એજ ને એ સમજે નહી ને ત્યારે તો એવું પણ હતું કે બસ સમજી જતા એટલું બધું હતું એ નને હવે તો તું જોજે અયા બધાને સમજણ મળતી જાય પેલા બધું જે હતું ને શિષ્યવૃ્ધિ નું ઈ બધા નતા પડતા કારણ કે આટલું બધું હતું નહી એમ ફા જે ઉઠાવેમ ખોટો ફાયદો ઈ એટલું બધું પેલા આવતું નઈ
હા એજ હા તો તો સૌથી પેલા આપડે આજ કામ કરવું પડે સરકાર નુ તો જો એક દિવસ વડાપ્રધાન બની એ તો
સારું તો ચાલો આપડે તો વડાપ્રધાન બનીશું ત્યારે જોઈશું.
ઓકે સારું ચલો બાય
બાય